હલો.
શું કરો છો?
અવાજ આવે છે બરાબર?
હા, આવે છે બરાબર અવાજ.
બરાબર. તો આજનો આપણો પરિચય છે કે વૃક્ષ પર ચર્ચા આજના સમયમાં, ઘણા બધા વૃક્ષોનો કેવો, કે ઘટાડો થઈ ગયો છે. જેના કારણે વાતાવરણમાં પણ અ ફેરફાર જોવા મળે છે. પશુપક્ષીઓનું રહેઠાણ પણ ઘણાબધા છીનવાઈ ગયા છે. જેવી રીતે જરા સમય બતાતો જાય છે, તેમ ઘણા બધા વૃક્ષો કાપાતા જાય છે. એના ઘણાબધા નુકશાન પર્યાવરણને થાય છે. માનવ જીવનને પણ થાય છે. તમારો સુ વિચાર છે, આ વિષય પર?
હવે, જો વૃક્ષો તો કપાય છે હવ અથ છ વધારે સંખ્યાની અંદર હવે, વૃક્ષો કપાય એમાંથી નોટબુક બને છે. પછી ફર્નિચર બને, ઘણું બધું તમાર સુ કેવું છે?
બરાબર.
જયારે માનવ જીવન પોતાના સ્વાર્થ માટે ઘણી બધી આવ વસ્તુ ઓનો ઉપયોગ કરે છે, જેવી રીતે કે વૃક્ષો કાપીને પછી તે એનામાંથી ઘણી બધી ધી બનાવટ ઉભી કરવી, વૃક્ષ કાપીને નોટબુક બનાવવા, પછી ઘણા બધા ફર્નિચર બનાવવા, પછી જે જીવન કાયમાં, માનવ જીવનના જીવન કાયૉમાં લાગતા ઘણા બધા વસ્તુનું તેમાંથી બનાવટ કરવી. આ બધા ઘણા બધા તેના ઉપયોગ થાય છે પણ માણસે તેનો ઉપયોગ કરતા પેલા બીજો પણ વિચાર કરવો જોઈએ જેવું કે વધારે ઝાડ કાપી નાખવાથી પર્યાવરણ ને નુકસાન થાય પછી ઘણા બધા એવા જંગલો પણ છે મોટા મોટા જે અત્યારે કંપની નાખવામાં આવે ઘણા બધા પ્રોજેક્ટ કરવામાં આવે કરીને ઘણી બધી સંખ્યામાં વૃક્ષોનું કબાણ કરવામાં આવે છે, જેથી પશુ, પક્ષીઓનું રહેવા થાણ છીનવાઈ જાય છે. જેથી કરીને અત્યારના સમયમાં કેવું કેયો વાઘ છે, ચિત્તા છે, સિંહ છે. એ ઘણી બધી રીતે એવો કિસ્સો બને કે સોસાયટીમાં આવી જાય છે. ઘણા બધા ગ્રામીણ વિસ્તારમાં જોવા મળે છે. તો આવી રીતે તેમનું રહેઠાણ છીનવા થઈ કે- કાપવાથી જંગલનો ઘટાડો કરવાથી એમનું પણ રહેઠાણ લેવા આવે છે.
સાચી વાત. વૃક્ષો કપાય છે. પ્રદુષણનું પ્રમાણ ઘણું વધી ગયું છે. અત્યારે તેના લીધે વૃક્ષો કપાય છે. તેના લીધે હાલમાં, તાપમાનમાં ઘણો વધારો થઈ ગયો છે. હાલના સમયની અંદર તો અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે તો પણ વરસાદ હજુ આવી જે રીતે પડવો જોઈએ એ રીતે પડ્યો નથી હજુ. એવું લાગતું જ નથી કે ચોમાસું છે.
જે પણ છે કે વૃક્ષો ઓછા થવાના કારણે જે ઘણી ભવનની પ્રક્રિયા થતી હોય એ વાતાવરણમાં બને નહી અને જયારે એ ઘરની ભવનની પ્રક્રિયા ના બને એટલે વરસાદ ઓછો પડે વરસાદ ને વધારે પાડવા માટે ઘણા બધા વૃક્ષો વાવા જોઈએ. પછી જે જૂના વૃક્ષો હોય કે ઘણા બધા જંગલો હોય જેને કઈ પણ કાર્ય દ્વારા કાપી નાખવામાં આવે. બધા ના કાપવા જોઈએ અને વધારે વૃક્ષો વાવા જોઈએ જેથી કરીને વરસાદ સારો આવે પછી વરસાદ ના સમમાસા નું પાણી ઘણું બધું ખેતરો ના બી કામ માં આવી શકે છે ખેડૂતો ના કામમાં આવી શકે. છે સિંચાઈ ના કામમાં આવી શકે છે. અમુક જે રાજ્ય હોય છે ત્યાં માત્ર ચોમાસા નું પાણી સંગ્રહિત કરીને વાપરવામાં આવે. તેઓને પણ ઘણું બધું પાણી સારું કાર્યમાં લઈ શકાય છે.
વૃક્ષો કપાવાના લીધે અત્યારે હાલમાં ગુજરાત ની અંદર તો પણ વરસાદ થતો નથી જેથી ખેતીની અંદર ઘણું નુકસાન થાય છે. હવે જે પાક થવો જોઈએ ચોમાસા ની અંદર રવિ ખેડૂતો વરસાદની રાહ જોઈને બેસી રહ્યા છે. પણ વરસાદ થયો નથી તો પાક થયો નથી ખેતરમાં. જેથી ખેડૂતો માટે બહુ જ ચિંતાજનક વાત છે આ કે વરસાદ થયો નથી આ વર્ષે.
હા એમાં એવું કે જયારે ચોમાસા વરસા વરસાદ ન પાણી ખેતરને ના મળે ત્યારે તેની જમીન જમીનમાં કરેલો પાક વધારે ફળદ્રુપ બનતો નથી અને એમ બનવાના કારણે પાક પણ બરાબર થતો નથી અને જો વર વરસાદ નું પાણી ના મળે ત્યારે જે આર્ટિફિશયલ જે કુવા બનાયેલા હોય બોર બનાયેલા હોય તેનું પાણી ખેતરમાં વાપરવામાં આવે છે જેથી ખેડૂતોને અમુક પૈસા પણ ખર્ચ વધી જાય જયારે કુદરતી પાણી મળે ત્યારે કઈ ખર્ચ કરવો પડતો નથી પણ જયારે વરસાદ નું પાણી ના મળવાથી બોર ના કે કુવાનું એજિન દ્વારા કે લાાઈટ દ્વારા જે પાણી વાપરવામાં આવે જેથી કરીને ખેડૂતો પણ ખર્ચો વધી જાય છે. અને જયારે ચોમાસા નું પાણી ખેતરને મળે તેની ફળદ્રપતા પણ વધે છે. તેનો પાક ભી સારો બને છે. અને સારા એવા પ્રમાણમાં પાક થવાથી તેનું વેચાણ પણ બજારમાં કરવામાં આવે છે.
અત્યારે કેટલા પણ જંગલોનો નાશ કરી દેવામાં આવ્યો છે માત્ર ખાલી અ બિલ્ડિંગો બનાવવા સોસાયટી બનાવવા ઘણું બધું તો જંગલો વૃક્ષો કાપીને અ્યારે માનવ પો રહેઠાણ બનાવે છે એ જગ પર હાલમાં જે પશુઓ છે એ જંગલ જંગલમાં રહે છે હવે જંગલ જ કાપી કાઢતો જાય કઈ તો એ પણ બહુ જ ચિંતાજનક વાત થઈ ગઈ છે હવે ઘણા બધા ખિસ્સા એવો બને છે કે જંગલ કાપી કાઢવાથી ઘણા પશુ અને જાનવરો સીટી કે એ ગામડી વિસ્તારમાં પ્રવેશી જાય છે અને ઘણા બધા બનાવ બન્યો છે
હામાં એવું બને છે કે એનું રહેઠાણ છીનવી લેવાથી આવી ઘણી બધી ઘટના બને છે અને ઘણી ઘટનાઓમાં તો એવું બને છે કે જે ગ્રામ્ય વિસ્તારમાં કે સોસાયટીમાં વધારે્યા હોય આવા પશુ પક્ષીઓ પ્રાણીઓ જે ભયાનક હોય માનવ જીવનને કે અન્ય પણ પશુઓને નુકસાન કરી શકે એવા હોય કોઈ કોઈ કિસ્સા એવા પણ બને છે કે કોઈ વ્યક્તિને પણ પકડીને મારી નાખે કે જ્યાં ગ્રામ્ય વિસ્તારના પશુ પક્ષીઓ હોય જેવા કે ઢોર હોય જે પ્રાણી તેમને પણ નુકસાન કરી શકે છે ઘર ના પાલવેલા કૂતરા હોય એમને પણ નુકસાન કરી શકે છે હ ઘણી બધી રીતે એક વસ્તુ નું ઘણી બધી રીતે નુકસાન થઈ શકે છે વાતાવરણમાં જેથી વૃક્ષો ઘરે વૃક્ષો હંમેશા વધારે પડતા વાવા જોઈએ એનું કપાણ ના કરવું જોઈએ અત્યારના સમયમાં વૃક્ષો વધારે પ્રમાણમાં કાપી નાખવાથી ઘણી બધી ગરમીનું પ્રમાણ વધ્યું છે ગરમીનુંું પ્રમાણ વધવાથી ઘણા બધા એવા રોગો પણ થાય છે અને આવી રીતે માનવ જીવનને પણ ઘણું બધું નુકસાન થાય છે વૃક્ષો વાવાથી આવી બધી કઈ પણ ઘટના બનતી નથી જેથી કરીને માનવી એ હંમેશા વૃક્ષો વધારે પ્રમાણમાં વાવા જોઈએ અને તેનું ક ન કરવું જો
સાચી વાત હાલમાં જે રીતે વૃક્ષો કપાય છે આવનારા જીવનમાં બહુ એ તકલીફ પડી છે હવે વૃક્ષો કાપવાથી તાપમાનમાં સતત વધારો થાય છે જેનાથી એન્ટારક્ટિકા અને જે ગ્લેશિયર આવે છે બરફ એ ધીમે ધીમે ઓગડવા લાગ્યો છે હવે ધીમે ધીમે સમુદ્રની સપાટીનું પ્રમાણ ધીમે ધીમે વધતું જાય છે તો એ પણ બહુ જ ચિંતાજનક બની ગયું છે
હા એ ઘટના પર એવું પણ કહેવામાં આવે છે કે જે સમુદ્ર ની સપાટી વધુ જાય છે એ પણ કેવું કે, જે સમુદ્ર કિનારે રહેતા અમુક. વેપારીઓ હોય, પછી કોઈ પણ થાય, લોકો હોય એમના માટે પણ ભયાવહ બની શકે, કેમકે જયારે સમુદ્ર નું પાણી વધતું જાય ગ્લેશિયર ઓકડીને એટલે ધીમે ધીમે સમુદ્ર ની સપાટી આગળ વધતી જાય તો જ્યાં રહેઠાણ વાળી જગ્યા હોય કે ક્યાં માનવો રહેતા હોય કઈ તેમનો વ્યવસાય માટે તા હોય ત્યાં પણ પાણી આવી જાય અને તેની જગ્યા ખ કહેવામાં આવે, આવી ઘણી બધી ઘટના બનતી હોય છે. અને, એવું હોય કે વૃક્ષ તો વાવા જ જોઈએ, જે માનવ ને ઓક્સિજન લેવામાં ઘણી બધી. શ્વાસ લેવામાં ઓક્સિજન ઘણા બધા પ્રમાણમાં પૂરું પાડે છે. એના દ્વારા ફળ હોય છે. અ પછી પૂજા સામગ્રી માં. પણ, એની સમાવેશ કરવામાં આવે, છે ઘણા બધા ગામમાંથી આવે છે.
સાચી વાત. હાલમાં જોવું નહીં. આ વૃક્ષો કપાવાથી, તાપમાનમાં સતત વધારો થવાથી જે બરફ ઓગળે છે. હવે, જે બરફ છે એજ મીઠું ખારા પાણીમાં જાય ને. ખારું બની જાય છે પાણી, હવે આપડે પૃથ્વી પર પીવા પાણી બહુ જ ઓછું છે. તો, હવે મોટા ભાગનું પાણી તો બરફરૂપી એન્ટારક્ટિકા છે એવા એરિયામાં સંગ્રહ્યું છે. હવે, ધીમે ધીમે ઓગરી જાય બરફ તો, એ સમુદ્રની અંદર મળીને ખારું થઈ જાય. તો એ પણ બહુ જ ચિંતાજનક વાત છે.
જારે પાણું પાણી વગરી ને સમુદ્ર માં જારે મળી જાય છે. અને સારું બની જાય. અત્યારે, તે કોઈ ઉપયોગ લાયક રહેતું નથી, જેથી કરીને જો વૃક્ષ વધારે પ્રમાણમાં હોય તો, ચોમાસામાં વરસાદ પણ વધારે પ્રમાણમાં પડે, જેથી કરીને નદીઓમાં પણ પાણી જોઈતા પ્રમાણમાં વહે, સિંચાઈ માટે. અ, બધી મોટી મોટી સીટીઓ હોય છે, જયાં નદીનું પાણી ફિલ્ટર કરીને પહોંચાડવામાં આવે છે, આવા ઘણા બધા કાર્યોમાં. અ, પાણી વાપરવામાં આવે છે અને જે પાણી વૃક્ષ દ્વારા જ આપણને મળી શકે છે. હા, નમસ્તે. અ, વર્ષ માં એક બે વૃક્ષ જરૂર વાવા જોઈએ. જેથી કરીને વધારે પ્રમાણમાં ઓક્સિજન પણ મળે છે. ઘણા બધા કાર્યોમાં વળતણ તરીકે પણ તેનો ઉપયોગ કરી શકાય. ઘણા બધા કાર્યો એવા વૃક્ષો દ્વારા કરવામાં આવે છે, અને આપણને પેટ ભરવા પણ, એક ટાઈમ નું આહાર બનાવવા પણ તે ઉપયોગી માનવામાં આવે છે.
હા. અત્યારે, વૃક્ષોથી જે તાપમાનમાં સતત વધારો થાય છે, એના લીધે હાલમાં અમરનાથમાં જે બરફનું સિવલિંગ હોય છે. અ, તેનો તેં આંગળી તાપમાન વધવાથી. એનું જે શિવલિંગ હતું, બરફ નું. એ માત્ર ચાર થી પાંચ દિવસની અંદર ઓગળી ગયું છે, તો આ વૃક્ષો કાપવાથી જે તાપમાન વધુ છે. જેથી અંમરનાથમાં જે શિવલિંગ હતું, શિવજી નું. એ પણ ઓગળી ગયું સમય પહેલા, તમાર શું કેવું છે એના પર?
અ, અગાઉના સમયમાં જે શિવલિંગ સરસ અને પ્રોપર બનેલું રહેતું હતું, એનું મુખ્ય કારણ એ બી છે. કે, જ્યાં જેટલી સંખ્યા માં પબ્લિક જવા દેવું જોઈએ, એના કરતા વધારાની સંખ્યા. એમાં પબ્લિક હવે જતુ રહેે છે પછી એની આજુબાજુ ઘણી બધી દુકાનોની વ્યવસ્થા કરવામાં આવી જેના લીધે ગરમીનુંું પ્રમાણ વધ્યું અને ગરમીનું પ્રમાણ વધવાથી બરફ ઓગડીી જાય હંમેશા અને બીજું આ કારણ આ બી માનવામાં આવે છે એના માટે
હા અત્યારે વૃક્ષો કપાવવાથી ઘણું બધું નુકસાન થાય છે પણ પર્યાવરણનું બર્યા મળને